ક ભાઈ કે
મને તો સારું છે, તમને કેમ છે?
મને પણ સારું છે હો ભાઈ. આજે આપડે એવા વિષય પર ચર એવા વિષય પણ ચર એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે આજના સમયમાં વ્યક્તિ નો જે છે એ જીવનનો એક મહત ત્વપૂર્ણ ભાગ છે મહત્વપૂર્ણ ભાગ એટલે બહુ જ સારો એવો મહત્વપૂર્ણ ભાગ છે. આ વિષય જે છે એ મોબાઈલ જે છે આપણા માટે આશીર્વાદ બની શકે કે અભિશાપ? મારા મતે આજના સમયમાં મોબાઈલ વગર જીવનની જે છે એક કલ્પના જે કરવી બહુ જ મુશ્કેલ છે ભાઈ તારા મતે મોબાઈલ આપડા આપણા માટે આશીર્વાદ છે કે અભિષાપ ભાઈ?
આજનો વિષય ખુબ રસપ્રદ છે. મારા મતે મોબાઈલ પોતે ન આશીર્વાદ છે, ન અભિસાપ છે. તેનો ઉપયોગ આપડે કેવી રીતે કરીએ છીએ તેના પર બધું નિર્ભર છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો મોબાઈલ આપણા જીવનને સરળ બનાવી શકે છે. જો પરંતુ એનો ખોટો ઉપયોગ કરીએ તો ઘણી મુશ્કેલીઓ નું કારણ પણ બની શકે છે.
બિલકુલ સાચી વાત જો આપડે વરસ પહેલાની વાત કરીએ તો સામાન્ય ફોન જેમાં મા ત્ર કોલ અને મેસેજ કરવાની સુવિધા હ તી અને જે છે વ્યક્ તી જે છે કોલ અને મેસેજ જ કરી શકતા, પરંતુ આ જે સ્માર્ટ ફોન આવી ગયા છે. નાનકડું કોમ્પ્યુટર બની ગયું છે અને આજે એક મોબાઈલ થી આપડે અભ્યાસ, બેંકિંગ, ઓનલાઈન ખરીદી વિડીયો ઓલ મનોરંજન અને ઓફિસ નું ઘણું એવું કામ કરી શકીએ જીએ. છે મોબાઈલ સળદ બનાવી શકીએ જ્યે એટલે મોબાઈલ જે છે ઈ મોટા અને સારા વ્યક્તિ જે છે જો એણો ઉપયોગ જો એનો જે છે એનું જરૂર ઓય તેટલો પૂરતો જ ઉપયોગ કરે તો એના માટે ખુબ જ સારું જે પણ આજના સમેયમાં ગણા એવો લોકો છે જે જે છે જે ખરાબ રીતે જે મોબાઈલનો ઉપયોગ કરાય છે અને ગણી ગણી એવી ગેમ્સો જે છે એમાં જે છે એમો ઉપયોગ કરીને જે છે પોત પોતાના જે પૈસા જે છે એ ગુમ્માવી નાખે જે મતલબ કે એક જાત નો સટ્ટો રમે જે મોબાઈલ માં આને પોતાના પૈસા જે છે ઈ ગુમાવી બેઠે જે એટલે પછી તે નાનું નઈ પણ એની જિંનગીનું બોવ જ મો મોટાંમ મોટું નુકસાન જે છે, ઈ કરી બેસે છીએ અને ખણા એવો વ્યક્તિ છે, જે પોતાની ઓફિસ નું કામ પણ કરી શકે છે, અને જે છે પોતાની પોતાના વર્ક માટે જ ઓનલેઈન ઓનલી મોબાઇલનો ઉપયોગ કરે, જે-તે ખુબ જ સારી બાબત છે ભાઈ.
આહા આજે મોબાઈલ પર માત્ર વાતચીતનું સાધન નથી તયુ, તે આપળા જીવનું મહ ત્વપૂર્ણ ભાગ બની ગીયો છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, વેપારીઓ પોતાનો બિઝનેસ ચલાવે છે, અને કણા લોકો વર્કપ્રોમ હોમ પણ મોબાઈલની મદદથી કલે છે.
હો ટકા ભાઈ, મારા મતે મોબાઈલનો એક સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? કોમ્યુનિકેશન જે છે ને, ઇ સૌથી મોટો ફાયદો છે, આજે આપળે દુનિયાના કોઈપણ હૂણામાં બેઠા ઓયને ખોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ ખૂનામાં બેઠો ઓય ને, એક કજ સેકેનમાં એક જ વિડીયો કોલ દ્વારા, એક જ કોલ દ્વારા અથવા તો એક જ મી ટી દવારા સામે સામે મિટિંગ કરી શકે, અથવા તો વિડીઓ કોલમાં આરામથી વાત કરી શકે, જે અને એકબીજાના સારા અયા અથવા તો ખરાબ સમાચાર એક જ સેકેનમાં અથવા તો એક જ મિનક મિનિટમાં મિનિટોના ટાઈમમાં ટૂંકમાં વિડીયો કોલ દ્વારા અથવા તો સાદા જે વોઈસ કોલ દ્વારા જે છે, પોતાનો જે સંબંધ જે છે, અથવા અથવા તો જે અવે છે, પોતાની શારીરિક જે માનસિક અને શારીરિક જે છે સ્થિતિ જે છે એક પોતે જણાવી શકે છે, એક બીજાના સગાવાલાને દોસ્તારૂને, ભાઈવ દોસ્તારૂને એ પ્રમાણે અને જે છે, આપને એવું લાગે છે, વિડીયો કોલમાં તો કે જે વ્યક્તિ જે છે, આપડી સામે જ કેમ ન બે થો એવુંદ લાગે છે, નઈ ભાઈ.
બિલકુલ, કોઈ પેલા સમાચાર પહોંચાડવામાં ઘણા દિવસો લાડબી જતા, પરંતુ આજે વોટ્સએપ ટેલિગ્રામના અન્ય એક દ્વારા મેછેજ તરત જ પોચી જાય છે. આ ટેકટોલોજીના વિકાસ નું સૌથી સારું ઉદાહરણ છે.
સો ટકા ભાઈ, ખાસ કરીને જ્યારે પરિવારના સભ્યો અલગ-અલગ શહેર અથવા તો વિદેશમાં ગણા પરિવારો રેતા હોય, પરિવારના સભ્યો તો મોબાઈલ ખુબ જ ઉપયોગી સાબિત થેય શકે, જે કારણ કે વિડીયો કોલ દ્વારા રોજ વાત થેય શકે, એકબીજાના સંપર્કમાં રઈએ, એકબીજામાં જે સે આપડે જે કઈ રીતે એ-એ-એકબીજાની આપણે ઓળખ આપડે જે છે. એની જે જાણકારી લેઈ શકીએ, જેમ કે એક વ્યક્તિ જે છે, વિદેશમાં રેહતો હોય, અને એક વ્યક્તિ જે છે, ઈ જે બીજા દેશમાં રેતો વેય, અ બે અલગ-અલગ દેશમાં રે તા ઓય તો એટલો ચિંતાનો વિષય નથી, વિડીયો કોલ દ્વારા અથવા તો કોલ દ્વારા તે આરામથી પોતા એકબીજાની હાલચાલ પૂછી શકે છે, અને જે છે, કોઈ પણ નાના-મોટા કામ પણ મોબાઈલની મારફતે પતાવી શકે, જી જેમ કે આજે ઓનલાઈન પેમેન્ટની પણ સિસ આવી શકી. આવી ગઈ છે, જેની મદદ થી જે મોબાઈલ માંથી આપડા પૈસા જે છે, એ ટ્રાન્સફર થઈ જાય છે.
હા, કોરોના સમય દરમિયાન તો મોબાઈલ નું મહત્વ વધુ સમજાયું હતું, જયારે લોકો એક બીજાને મળી ન શકતા નહોતા, ત્યારે વિડીયો કોલ દ્વારા જ પો પોતાના પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહ્યા હતા.
હા, ભાઈ હવે જો આપડે વિદ્યાર્થીઓની વાત કરીએ તો, મોબાઈલ શિક્ષણમાં ખુબ ઉપયોગી બન્યો છે, યુ- - યુટ્યુબ, ગુગલ, જેટ જીપીડી, જીમીની અને ઘણા એવા ઈ આઈ જે એની આપડે નામ તો એ એટ આપણેે જે છે, એ નામ તો એટલી મિનિટમાં આપણે લઈ જ ના શકીએ, એટલા બધા એ એના ટૂલ્સ છે. અને અને વિવિધ એજ્યુકેશન એપ્લિકેશન એક નહી વિવિધ એજ્યુકેશન એપ્લિકેશન છે એ દ્વારા વિદ્યાર્થી પોતે જે છે ઘરે પોતાના માઇન્ડેડ ને ડેવલોપ કરી શકે છે અને ઘરે બેઠા નવે નવી વાત જે છે ને શીખવા મળે છે ઘરે બેટા નવી નવી વસ્તુઓ કાંઈક ને કાંઈક તો શીખવા મળે જ છે ટૂંકમાં.
સાચી વાત જો કોઈ વિદ્યાર્થીને કોઈ વિષય સમજાતો ના હોય તો તે તરત જ પર સર્ચ કરી શકે છે. પ્રોગ્રામિંગ મેથેમેટિક્સ ઇંગ્લિશ સાયન્સ કોઈ વિષય આજે મોબાઈલ દ્વારા સરળતાથી શીખી શકાય છે.
હા ભાઈ અને ઘણા એવા સ્ટુડન્ટ છે નર્સિંગ એન્જિનિયરિંગ પછી કોઈ પણ સ્ટુડીની ફિલ્ડ હોય ને સ્ટુડન્ટની કોઈ પણ ફિલ્ડ મોબાઈલ ખુબ જ ઉપયોગી બને. નોટ્સ ડાઉનલોડ કરવી પ્રોજેક્ટ કરવા ઓનલાઈન કોર્સ કરવો. પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી અથવા તો ગમે તેવું જે છે ઇન્ટરવ્યુ ક્રેક કરવું અથવા તો પ્લેસમેન્ટ જે છે આજે મોબાઈલ મોબાઈલથી થવા માંડ્યા છે ઇન્ટરવ્યુની જે મીટિંગ અરેન્જ કરી હોય કંપની એ પાછી ઓનલાઈન અને ઓનલાઈન મિટિંગ આપણે ઇન્ટરવ્યુમાં સારી રી જવાબ આપીએ તો પછી તે મીટિંગમાં આપડે પાસ થઈએ ઇન્ટરવ્યુમાં આપણે જે છે એ પાસ થઈ જઈએ તો આપડી જોબ પાકી મળી જાય આપને આટલું બધું મોબાઈલ દ્વારા શક્ય છે ભાઈ
હા આજકાલ ઘણી કોલેજો પણ પોતાની નોટિસ અસાઇનમેન્ટ અને સ્ટડી મટીરિયલ વિદ્યાર્થીને ઓનલાઇન મોકલે છે એટલે મોબાઈલ વગર ઘણા વિધાર્થીને મુશ્કેલી પડી શકે છે.
હા ભાઈ આજના આજના જીવનમાં આપણે જયારે સ્કૂલમાં ભણતા ત્યારે આવું કાંઈ પણ નહોતું કોઈ પણ જાતનું જે છે. એ એ એક પણ પ્રકારનું ઓનલાઈન જે વર્કિંગ નહોતું પણ ઓનલાઈન હતું પણ વોટ્સએપ ને એવું ટુંકમાં હતું આજના સમયમાં તો સ્કૂલ વાળા કોલેજોવાળા જેમ કે કોલેજમાં હોય પણ સ્કૂલવાળા કોલેજવાળા ઈઆરપી સિસ્ટમ પોતાની વેબસાાઈટ પર્સનલ વેબસાઈટ બનાવીશ બનાવી નાખી છે જેનાથી આજકાલ નોટિસ અસાઇમેન્ટ સ્ટડી મટીરિયલને બધું જ ઓનલાઈન મૂકે છે અને પ્લેસ અમુક અમુક અમુક અમુક વાર્તો જે છે એ કંપની જે છે પોતાનું જે છે. એ ડેટા પણ જે છે એની કંપનીની અલગ એપ્લિકેશનમાં મૂકે છે અને એજ્યુકેશનને લગ તું છે અન અમુક અમુક યુનિવર્સિટીની વાત કરીએ તો એજ્યુકેશનની ગમે તે ફિલ્ડમાં વ્ય ક્તિ હોય. ઘરે બેઠા પોતાના મટીરિયલ પોહચી જાય છે અને ઓનલાઈન વિડીયો રેકોર્ડિંગ પણ પોહોંચી જાય છે.
બિલકુલ પહેલાના બેંકમાં લાંબી ઊભા રહેવું પડતું. આજે મોબાઈલ દ્વારા ઘરે બેઠા બેલેન્સ ચેક કરી મની ટ્રાન્સફર અને બિલ પેમેન્ટ પણ કરી શકાય છે.
હા ભાઈ અને એના મદદથી આપણે ડિજિટલ પેમેન્ટ જે છે જે એ મહત્વપૂર્ણ ફાયદો છે. આજે યુપીઆઈ, ગૂગલ પે, ફોન પેટીએમ જેવી એપ્લિકેશન દ્વારા સેકન્ડોમાં પૈસા મોકલી શકીએ છે એ એક જગ્યાથી બીજી જગ્યાએ અને આજકાલ તો શોપિંગ પણ મોબાઇલ દ્વારા ખૂબ જ સરળ બન્યું છે કપડાં, પુસ્તકો, ઇલેક્ટ્રિક અથવા ગમે તે વસ્તુ ઘરના લગતી ગમે તે વસ્તુ ખરીદવી હોય ઘરે બેઠા મગાવી શકીએ છે.
હા અને જીપીએસ તથા ગૂગલ મેપસ પણ મોબાઇલના ખૂબ જ ઉપયોગી ભાગ છે. જો આપણે કોઈ નવા શહેરમાં જઈએ અને રસ્તો ન આવડતો હોય, તો ત્યારે મોબાઈલ સાચો રસ્તો તો બતાવ છે.
હા ભાઈ મારા મતે ઇમરજન્સીમાં પણ મોબાઇલ ખૂબ ઉપયોગી છે. જો અકસ્માત થાય અથવા કોઈ પણ મુશ્કેલી આવે તો તરત જ પરિવાર, પોલીસ અથવા એમ્બ્યુલન્સનો સંપર્ક એના જે નંબર જે હોય તેનો સંપર્ક કરીને આપણે તેમને પાસે બોલાવી લઈએ અને તેના મદદ થી આપણે જલ્દીથી આપણી સારવાર કરાવી એ
બિલકુલ એટલે મોબાઇલના ઘણા એવા ફાયદા છે જે આપણા રોજિંદા જીવનને સરળ અને ઝડપી બનાવી શકે છે.
પરંતુ મને એક પ્રશ્ન ઊભો થાય છે આટલા બધા ફાયદા તો છે. પણ ઘણા લોકો એમ કહે છે કે મોબાઇલ આજની પેઢી માટે અભિશાપ બની રહ્યો છે.
ખૂબ સારો પ્રશ્ન છે. મારા મતે તેનું કારણ મોબાઇલ નહીં પરંતુ તેનો અતિશય અને ખોટો ઉપયોગ છે. આજકાલના ઘણા લોકો જરૂરી કામ કરતાં વધુ સમય માત્ર રીલ્સ ગેમ્સ અને સોશિયલ મીડિયામાં પસાર કરે છે. ત્યાંથી જ મુશ્કેલીઓની શરૂઆત થાય છે.
સો ટકા ભાઈ ઘણા એવા વ્યક્તિ જે છે એ મોબાઇલમાં જે છે સારી રીતે ઉપયોગ તો નથી જ કરતા પણ બોવ જ બોવ જ અતિશય હદે ખરાબ ઉપયોગ કરવા માંડે છે ગેમ્સમાં ઘુસી જાય છે તો એક ચોવીસ કલાક જે છે એમાંથી દસ-દસ દસ કલાક ગેમો રમે છે રાતના એક એક, બે બે વાગ્યા સુધી ગેમ રમે છે. અને પોતાના માઈન્ડને એવી અસર પહોંચાડે છે કે એને જે છે એ જિંદગીમાં એ ઇફેક્ટનો વિચારીયુ હોય. અને પોતાના માઇન્ડને એટલું આમ જે છે એટલું આમ માઇન્ડનો યુઝ કરે છે કે. એની તો વાત જ પૂછ એટલી ગેમ રમી રમીનેએ પોતાનું માઇન્ડ બગાડે છે. કે એનો માઇન્ડ જે છે એક ક્ષેત્રમાં તો નહીં પણ સાવ એટલે સાવ ઘણા એવા ક્ષેત્રો છે એમાં સાવ એમાં કામ નથી એવા ક્ષેત્રમાં પણ નથી કામ આવતો એને મોબાઇલમાં ગેમ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી.
તેઓના નાના બાળકોને જીવનમાં રમવું ગમતું નથી અત્યારે તો તે મોબાઇલની અંદર ગેમ્સ જ રમી રહ્યા છે. અને આ ગેમ છે એના માટે ખૂબ નુકસાનકારી છે. તેને જો અભ્યાસમાં અસર પડે છે. એના ભવિષ્ય માટે ખતરો બની શકે છે.
હા ભાઈ આપણે પહેલાં હતા ત્યારે નવી નવી રમતો રમતા ક્રિકેટ, વોલીબોલ પછી ઘણી એવી રમતો હતી નારગોલ કે જે આપણે પહેલાંના સમયમાં રમતા. પણ આજના સમયમાં તો વ્યક્તિને ક્યાં એવો ટાઈમ જ છે? નાના-નાના છોકરા જે છે મોબાઇલમાં જે છે નવી નવી ચીજવસ્તુઓ જોવે છે ગેમ્સઓ એમાં રમે છે. હકીકતમાં ગેમ્સ જે છે એ એ જે છે આપણે જે ફિઝિકલી ગેમ્સ રમવાની હોય તેવી આપડે રમવાની હોય તેનાથી તે લોકોની જે છે કસરત પણ થાય છે. અને લોકોનો જે થોડોક એવો માઇન્ડ પણ ડેવલોપ થાય છે મોબાઇલમાં તો એનું માઇન્ડ સમુખનું બગડે છે.
આપણે રમત-રમતા ત્યારે આપડું સ્વાસ્થ્ય જળવાય રેહતું. અને મોબાઈલમાં તો શું અમુક ગાંડા થઇ જાય એવા કિસ્સા સામે આવે છે.
હા સો ટકા ભાઈ એટલે મોબાઈલ અમુક રીતે સારો ઉપયોગ છે તો અમુક રીતે હાનિકારક અને નુકસાનકારક પણ છે, જો ઉપયોગ સારી રીતે કરવા કરતા આવડે તો સો ટકા, મોબાઈલ સો ટકા સારો જ છે, એમ ટૂકમાં.
સો ટકા સારું, ચાલો હવે.
ઓકે, સારું, હાલો ભાઈ.